હા
ઈયા ઝાડે ઝાડ લગાડો છો તમે પર્યાવરણ નિર સુરક્ષા
અ કેટલું મહત્વ છે ઝાડ લગાડવાનું
હા ના ખુબ મહત્વ છે ઝાડ લગાડશું તો આપન જગશું આપને તેનાથી ઓક્સિજન મળેના
તેનામ આપણું ઓક્સિજન તે ઓક્સિજન છોડે ને આ નું કાર્બન ડાયોક્સાઇડ તે લે ના એટલે ક ગ ખુબ ગરજ ખૂબ ગરજ છે એ જાન
હમે તો બગીચા હમારા ઘમે તો બગીચા અમે હામે ફૂલા જાસવન ના ફૂલા પાર જાતક ના મોગરાના હમે ખુબ કાઈ વસ્તુ લગાડેલું છે.
હા ઇએ ફૂલા વગેરે ભી લગાડે ને આ ઝાડ ફુલાના વગેરે તે ફૂલા જયારે ખીલીને આવે ને તો મન એકદમ પ્રસન્ન થઈ જાય તેને દેખીને
અને તે ફૂલના ભી આપને કેટલા કામ આવે છે. ના ભગવાન ને ચડે છે તેનાથી ખુબ કઈ વસ્તુ બી બને છે.
તે બી કામ આવે છે વઈ લીમ ભાઈ લીવડાના તીના ઝાડા લગાડે ના તે ભી ખૂબ હા તિનાથી જ આપને ઓક્સિજન વગેરે મળે છે તિના
નાને પાની લાખવું જોઈએ છે. પા ઝાડા લગાડવું જોઈએ છે.
ખુબ જ ઝડા આજના કંડિશનમે તો ખુબ જ કમી ઝાડા છે. વાતાવરણ ખુબ જ આય છે ને એટ એટલે ક ઝાડ લગાડું જ જોઈએ ખરે જ ખુબ જ ગરજ છે આવડાના
ઓક્સિજન મળશે તો આપન જગશું તેનાથી આપને કાઈ મળશે અને આપણ કેટલાક ઝાડા લગાડ છે તેનામે આપને ખુબ કઈ દવા પાણી નું વસ્તુ
ચે પન છે અને ઝાડાનું ઝાડાથી આપને તે સોપો બઠાને સોપો મલે છે. પય બાપના ભઈના કાગદા હ તે બને છે કેટલું કામનું આવે છે. ટેબલ સ્ટડી સ્ટેબલ વગેરે જમાનો સ્ટટેબલ આપ ના ઘેરની સંરક્ષન્ય કરતા જે દરવાજા બને તે બી તેનાથી જ બને છે ને આપના ઘેરના સંરક ક્ષણ ની કરળતા જે દરવાજા બને તે પણ
આપન ઝાનેતા ખેતરમાં જાય તો ઝાડને એટ વટે તો કેટલું ઠંડુ લાગે
ચા હા અ કેમ છે આવડાના ટેમચે ચરમાં કેમ છે? હા તાપમાન વગેરે થાય ને એટલે હવા જોઈ આપની કરતા એટલે કાપ પણ ઝડ ની હેટા જઈ ને બધી ને નહાવા ખાઈ શકત છાવલી લઈ શકત તેની
આય આપની ખુબ ગરજ છે આપ તેનાથી આપને શુદ્ધ હવા મળે છે.
એ ઝાડ ના તો ખુબ જ ગરજ છે ઝાડ ની
અ તે બટા વિશારું આપના તે વિશ સારું જંતુ જ જે ને તે બટા હા તે છો સોચી લેય છે ગનપતિનાથી આપને સારું ઓક્સિજન છોડે છે.
હા સારું અને આપનો જે કાર્બન ડાયોક્સાાઈડ છે ને તે તે લઇ છે.
અને વય ઝાડ નું એવું રેય છે કે પાનીમાં મોસમમાં ઝાડ મેં બાષ્પીભવન થાય છે ને તે તો બાષ્પીભવનમાં પાની બી પડે છે.
પડે છે હા કેમ છે હ ઝાડા વગેરે રહે તો ત્યાં ખૂબ પાની બી પડે છે. વાતાવરણ બી સારું રહે છે. ભાયર આપન કઈ જાયશ જા હ કઈ આપન ભાય
છી
હા તેને બી છાંવ ધૂપ ઘર ઉધેર પના નન મળે છે ઝાડ પે અને આપણ કોઈ ફીરાને જતા થા જવા ત્યાં ફિરાને જસ તેને બસ તમે રેલવે મે ત્યાં ટ્રાવલ કરો જ ને ત્યારે દેખાનું ભાઈવર નું વાતાવરણ કેટલું ભારી રહીશતા એ ખુબ ઝાડા ઝાડા જંગલ વગેરે આવે
હ
પહાડી ઈલાકો આવેજ ને ત્યારે કેટલું ભારી વાત જ
એની વય બિચારા પશુ પક્ષીને બી રહેવાન મળે છે, તેમને આપણે તેનાથી ફળ ફૂલ ભળ મળે છે, ખાવાની તેનામાં કેટલું પ્રોટીન રહે છે. આપને કઈ આજાર થઈ જાય છે, તો આપણ ખળા ખાઈને સારા થાય છે, ને જ્યુસ
ડાના પાલા થી લીમડાના પાલાનો રસ પીએ છે તે કરે છે, તેનાથી કેટલું ગુણકારી છે, તે ભી
ાડજે ખુબ મહત્વનું ચીજ હે તે ખર જ લાગ
ઝાડ આ આપ લગાડવા જ જોઈએ પાણી નાખવું જોઈએ તો ઝાડા ઊગશે આપણ એ કરશું
રક્ષણ કરવું જોઈએ આપણને તો તે ખરે મોટા થશે એવું થોડી છે. મસ્તું ઝાડ લગાડી દીધું અને તે પિનતીનુ મોટું થઇ જાય એવું બી નથી ને ચલો ઠીકે ઊંચાનું પાણી મળી રહી છે દેવનું તો વાત છે, તો તીન દિન થઈ જાય પણ જે આપણ ગરમી ના સીઝન હા ગરમી ના સિઝન મે ઝાડ લગાડે તો તેને તો ભરપૂર પાણી દવું પડે ને આપણે
અને વય પા આપણ કરે છે, બર્થ ડે રહે છે, કઈ રહે છે, તો પણ પાર્ટી કરે છે, પૈસા એમ જ નામે ગમાડે છે, આપના તો આપણ પેલા જ પૈસા મેમે ઝાડા લઈને લગાડી છે, તો કેટલ કેટલું સારું થાય છે.
થાય છે, અને તેટલા જ પૈસા મેં તમે ઝાડા વગેરે લઈને મસ્ત તો લગાડો તેને તો કે ટલું ભારી વાટે હ તમને દર હા તમે દર તમારો જયારે બર્થડે આવે ને તો પાર્ટી કેક વગેરે કાપ આપે છે, ને તમે દર વર્ષ હા દર વર્ષ એક તો બી ઝાડ લાગ આપ બર્થડે નુ કે આપને યાદ રોજ મારા બર્થડે ને જાડ વધ એમ એવું એવું હમ હા ચીકુ નું ઝાડ પછી ચીકુ નુ, વડ નુ, પિપળ નું આ ખૂબ કઈ અને અને કોઈ કોઈ તો જે ચીકુ ની બી ખેતી કરે છે, જામની બી ખેતી કરે છે, કેટલું હા કોઈ આંબા ની ખેતી કરે છે. જે ગુજરાત વગેરે જાય છે, ને તે તો અંબાની ખેતી વગેરે તે બટું ખૂબ દેખાવ તે હ જ્યાં ત્યાં જ્યાથી ગુજરાત હ હા એ એટલે કઈ ખુબ સારું છે, ને તે બી તો સ્વતાનુ મળે છે. અને ગુણકારી રહે છે, કેમિકલ કવું કેમિકલ નથી તે નામે
હ ના કેટલા ફળા કેટલા ડા આપણ ઝડા લગાડેલા રહે તો તેના જ ફળ હોય જ
પૈતીના જ હા આપણે ખાવાને બી દેેશ નથી એક પ્રકાર હા અને ખાવાને બી દેખાવા માટે બી સારું છે, એટલે
ખાવા માટે તો ખુબ જ સારું છે, આપને ત્યાંથી જે જોય તે પ્રોટીન મળે છે, આપણ જમે
ને શું સમજતું નથી ને તેમને શું પાર્ટી વગેરે કરવાની મજા એન્જોય વગેરે કરવાની જોઈ તેમને પણ એ બધું વાતાવરણ બી ખરાબ થઈ જાય ને આપણ જો ાડા વગેરે ને લગાડવાોને આપના પીઢી ને મળેશે આગલા પેઢી ને થોડી મળે છે.
હ આજુ આ પીઢીમાં એટલા ઝાડા આપણ ખલાસ કરી દઈ રહ્યા છે, તો આગળના લોકોનું શું
શું થશે તેને તો કેટલું લાગશે આજના જનરેશનમાં યુ છે. તો આગલી જનરેશન આપણ વિચાર કરી લો કેવું છે, તો આપને નો વિચાર કરીને નાગલા જનરેશન નો વિચાર કરીને એ કામ કરવાનું તો વઠાણું સારું થાય ને હારું થાય વઠાણું
તમે તો શામાં બી છે ને જાય છે ને ત્યાં બી એટલા ઝાડા લગાડે છે બાયર ના લોકો ને બી કહે છે ઘોષણા બી દે છે
સામે સામે પણ ઝાડા કેવી પણ સામે જો તમે ત્યાં તમને ઝાડ દેખાવશે જ મોટું થતાના તેવા મોટા થઈલા તાના તે જે હા તો તે આપને શિકડ તે રોજ પાણી લાખવાનું તે જ અમે તો રોજ એક ઝાડ લગાડે કે અમને રોજ ઠંડક આયે હો કફ પીટી કે ડબલ્યુ નો તાસ જો રહે એ તો પાણી લખે અમે ઝરણ ને હા એવ હા ઝાડાની પત ટિંગ કરે તેનું રક્ષણ કરે એટલે તો તેમને જાયે વગેરે આજુબાજુ લગાડે ખુબ કરે હમે હા કઈ અને હા અને ની દવા વગેરે જ બ હા એ દવા વગેરે જે બને છે ને તે બી તેનાથી જ બને છે બસુંતી નથી બને દવા મેડિસિન વગેરે હમ એટલે કોઈ આપને બધું આ છે ને એટલે ઝાડા લગાડવો જોઇએ અને તેનું હ બાકી વસ્તુને બી તે ગુણકારી છે હા ખુબ મોટું અને આવડા આવડા એટલું જનરેશન ખરાબ છે તો આગલી જનરેશન બહુ ખરાબ થઈ જશે ખુબ હાલ રહેશે એ લોકો કોને પણ એ કેમ છે એ સમજતા નથી એને એટલે ભાવતું નથી એને બઠાને કોને
એલી હા એટલી વાસ તો ઝાડા લગાડવા જ જોઈએ ખરે ખૂબ ગરજ છે ઝાડા ને
ટર મેં આપને જોઈ દેખાય ત રિકામી જગા રહે ત્યાં લગાડી દેવાના હોય શું
હા તો આપણા જે
જે મળે તે નર્સરીમાં બી કેટલા જણા મળે છે ત્યાંથી બી લઈ આવાય શકે છે ત્યા તો જઈ તે ને તો જ હારા મળે છે
કેટલી નર્સરી વગેરે ચાલુ ચાલુ રહે છે નર્સરી વગેરે વગેરે કેટલા ખોલે છે કેટલા લોકો નર્સરી વગેરે આપ વ્યવસાય બી કરી શક એક પ્રકારે અ ઝાડાનું
કેવાને ગા ન તો એક પ્રકારે એમ હા એ
ઝાડા જે ખુબ મહત્વનું પોઈન્ટ છે આપણા નામે પાણી ઝાડ એક તો પાણી અને એક તો ઝાડા
હા એ નર્સરીમાં કેમ છે નર્સરીમાં
અમે કાલેજ ગયા ને કાલેજ અમે પાંચ છો ઝડા લાયા તા નર્સરીમાં
હા ભાઈ કેટલું ભારી વાટે છે મન તો મન પ્રસન્ન થઈ જાય હા અને કેમ કે હા કેમ છે ઝાડા લગાડે તો બહ સારું થાય ને આપને જે આપણે જ કામ આવશે ને એવું થોડી છે આ પણ આપણા આપણા શરીર નીકળતા સ્વતા નહીં કરતા તમે એક તો બી છાડ લગાડો
તો આગલી પેઢી નીકળતા કે કેટલું નુકસાન થય છે તેને પાણી મળાવ નહીં તેને તે નિરોગી રેવાવું નહી
ખુબ નુકસાન થાય ના એ લોકોનું હમ ખુબ વને હવા વગેરે છાવ ધૂપ બતી લાગશે
કર લાગે છે
ખુબ હા જંગલ આવડાના લોકોક હા એટલા ખુબ જ જંગલ તોડ કરવા લાગી ગયા અને ત્યાં ફેક્ટરીઓ સિમેન્ટ ન ઘેરા વગેરે એવા મોટા મોટા બિલ્ડિંગો બન્ડા લા
આપણા જીવન મે ખરેખૂબ મુખ્ય આધાર છે એ ન ડા લગાડું જોઈ તમે બી ઝાડા લગાડો અમે બી લગાડો લોકોને બી કહો
ખાડા લગાડશું તમે બી બઠા ને કહો ઝડા લગાડો કારણ કેમ છે આપણ બથાણ ને જાગૃત કરશું તો આપણે
હા તો આપને કઈનામે આપને આપનું બી સારું થાય છે અને બિસરા બધા લોકોનું બી સારું થાય છે ને તો આગળ પીડીને કરતા કેટલું નુકસાન થાય છે
હા એ કેમ છે બધા લોકોનું હા એ બધા લોકોનું સારું થાય હા હા ખુબ સારી માહિતી મને બહુ હારી લાગી હા હા હા